અવાજ આવ્યો હવે હા. મારે ખ્યાલથી ટાઈમ પૂરો થઈ ગયો એટ્લે કટ થઈ ગયો ફોન હા પોતે કટ થઈ ગયું મારે વળી પાછું એમાં ગયા નેટ મળી પાછું લાગે છે એટલે કટ થઈ ગયું ફોન
હા ના ના હમણાં તો ટાઈમ પૂરો થયો મે જોયું તો પેલા અગિયાર મિનિટ થઈ હતી જયારે અવાજ ગાયબ થયો ત્યારે હ
ત્યારે તે પાણી ભરાવાના તા
ના એકદમ નથી થોડા થોડા છે કેમ આપણને નડે એવા નથી.
અચ્છા અમારે તો ત્યાં હોય છે ભઈ.
છેને જરા વાડીઓ છે ને એ બધી ડૂબી જાય થોડી પાણી પાણી થઈ જાય હા બાકી આમ રસ રસ્તા પર નથી પાણી ટ્રેક પર પણ નથી નહી ના ના
અમારે ઉલટાનું અમારે ત્યાં પાણી પાણી હતું.
હમ ના ના હવા છે બહુ હવા સાથે જ વરસાદ.
આવા તો બાપરે તને કહું મેં કીધું ને તને કે સવાર ન તો અને પછી હું સામે થી એટલી હવા આવતી હતી ને કે મારાથી પગનું તો ઉપડતા આગળ જતા નોતા અને પછી અચાનક જ છે ને પાછડ થી ધકો આયો મેં કિધુ અરે.
બધી સાઈડ થી આવે છે હવા હમણાં
રે એ બીધ તો સાચી વાત છે ભાઈ આમાં છોકરાઓને આમ મુૂકવા જેવા છે ની.
છે નહી ના ના એટલે તો આ વખતે બરાબર છે ગવર્મેન્ટ બરાબર અલર્ટ જાહેર કર્યું હે ને
આ રીત ના કેટલા હાદસા થઈ ગયા ને યાર જો ને હવે. તને ખ્યાલ હોય તો બસ ઉપર પન. અ ઝાડ એમાં બિચારા હ ગુજરી ગયયો એક છોકરો પ્લસ એમાં ન તો આઠ દસ જણા તો તોય એમનેને ઈજા આવી છે. આઠ દસ જણાને તો
હશે હશે જાય મોટો હતો ને પાછું એ તો
ઝાડ મોટું હતું વ અહિયાં પણ જે હવે મેન શું છે આ બધા જૂના જૂના ઝાડ છે જે પડી રહ્યા છે તે ગામડાં બીને હમણા અમારે ત્યા બી હવે મોર્નંગમાં હું ગઈને ત્યારે સ્કૂલ પાસે તો કેતા હતા કે ત્યાં રિક્ષાઓ નથી આવતી અહિયાં એ તો કેમ એ કે અહિયાયા ઝાડ પડી ગયો છે ને તો હવે એ બધું રસ્તા ઉપર છે. તો પછી રિક્ષા વાળા હા એ કે હવે એનું કટિંગ નું કામ ચાલુ છે તો પછી રિક્ષા વાળો કેમ આવે અહિયાં તને કધું વાપરે એટલે અહિયાં ને અહિયાં છે આટલા ને આટલામાં એટલા ત્રણ ચાર પડી ગયામ બધા જૂના ઝાડ છે હવા બહુ છે. મેન શું થાય છે આ લોકો ઓ કોન્ક્રીટ વાળા જે રોડ બનાવે છે ને સિમેન્ટ વાળા રોડ બનાવે છે. એમાં પછી હા હા એમાં પછી ખોદી નાખે છે. અને ક્યાં માટી હોય અને ક્યાં કોકરેજ તો ના જ પકડી શકે ને મૂળિયાઓ હા એટલે પછી મૂળિયા ઓઢીલા થઈ જાય છે નહી તો આ સો વર્ષ ઉભા ઝાડવા હતા ત્યારે નથી પડ્યા હમણાં કેમ પડી રહ્યા છે એટલા હા હા પછી વીક જ થઈ જવાના છે ને કારણ કે હવે એક બિલ્ડિંગો બનાવે તો ઈ ખોદ ખોદ કરે એ પછી કાપી નાખે છે. અને અમુક માં તો પછી શું કર છે એ લોકો હા એ લોકો કેમિકલ નાખી જાય છે.
હા હા નાખે છે ને એટલે શું છે લીગલી નથી તો ઇ લીગલ ઈલિગલ ને લીગલ કરવા માટે આવું કરે હા એટલે પછી સુખાયેલા જળ ને તમે કાપીશ નહી એમ છે હા
ના કાપી શકાય હા એ તો હવે આ કન્સ્ટ્રક્શન માં નાડાઉટ ત હો તો પછી એ જ કરે બધા હમ
તો હવે બધી એવી બિલ્ડિંગો બનાવે છે પછી આ લોકો પાર્કિંગ મૂકે છે. તો પાર્કિંગ માટે બધે ઓપન ગેટ મૂકે છે.
હા તો પછી ગાડીને નીકળવા માટે અ જગ્યા ને ઝાડ હોય તો નીકળે ત્યાંથી હ એ ના અમારે ત્યાં પણ એક પીપડા ન ઝાડ છે બેક સાઈડ ન ઓલામાં પણ હજુ સુધી કાઢ્યો નથી કારણ કે ઈ રોડ ઉપર છે. આપડી બાઉન્ડ્રીમાં હોય તો આપડે કઈક કરી શકીએ કે રોડ ઉપર હોય તો ના કરી શકીએ ને હા એટલે પછી આમ કરી ને સચવાઈ ગયો છે.
હા... બરાબર નહી તો હવે શું છે? ઓલા, બધા આવે તો છે, ઝાડ પણ બધા ઓલા શોપિસ જેવા હોય ને, બિલ્ડિંગમાં અમારે અહીંયા તો ઘણા છે, પણ ઝાડ તો ઘણા વાવ્યા છે આ લોકો એ. પણ બધા આ શો માટે જે આવતા હોય ને એ બધા
એ બધા પછી મોટા ના થાય ને વધારે આમ કેમ આપણેે આંબાના ઝાડ, આંબાના ઝાડ એ થડ મોટા જેવુ હોય ને કે
શું તે એની હાઈટ વધે છે એમ, છે એમ તો મોટા મોટા ભી છે પણ ઈ બધા એકદમ ઓલા નથી, અલા ન હોય ઘટાદાર વાડાા નો હોય આમ શો-પીસ ટાઇપ, છાયડો ના આપે કાંઈ લોકો ખાલી શોભા કરે બસ
અચ્છા તો ઓલા પામ ટ્રી જેવા હોય શે આમ આવી રીતના
હા, એ ટાઈપ ના બધા અમારા છે બિલ્ડંગ ના તો એ લોકો એ એટલે. ઓલા કર્યા પછી એ લોકો એ બિલ્ડરે જ ઓલું કર્યું છે. પ્લાન્ટેશન બધી સાઈડ, હ પણ એ આવા એ એવા ના હોય ને બેને ને એન વગેરે ટ્રે ના હોય, એ પછી આ જો હોય.
હા-હા.. હા, અમારે-અમારે ત્યાં પણ છે ને અ.. એન્ટ્રન્સમાં જ અમારે ઓલામાં અ.. પીપળા એક સાઈડ માં, પીપળા નું ઝાડ છે ને બીજી સાઈડ માં વડલા નું ઝાડ છે. અને હા અને અમારી આમ જૂની એટલે મમ્મી કીધું કે આ તમે ઝાડ નાખ્યા છે, મેં કીધું બધા આ શો ના જ નાખ્યા છે તમે. આમે, તમે કોઈ પણ આમ, આમ કામ આવે એવા ઝાડ ને, તમે કીધું આંબો છે. બેલપત્ર છે એવા નાખવા હતા ને આ લોકો અગર સોસાયટી વાળા દિમાગ કરત તો અમે ના કરીએ, એ લોકો કઈ કીધું નહી તો અમે લોકો જે અમને ઠીક પેલા ગઈ નાખ્યા છે અમે લોકો એ એવું પણ છે.
હા
હા, એટલે પછી એવી રીતે તો પછી એ લોકો પછી શો-પીસ ના કીધું આંબા ના મારા ખ્યાલ થી મને એવું લાગે છે. આંબા ના પછી, આ, જે આપડે બીજા કઈ ફ્રૂટ ના લેવા હોય આમ ફળ ના ઝાડ તો ઈ પછી-પછી મોંઘા હોય ને કારણ કે, મને યાદ છે મે બેલ પત્ર નો ઝાડ પૂછ્યો હતો ને તો, મેં કીધું મને બેલપત્ર ત્યારે મને ખબર નહોતી આમ, તમે કીધું બેલપત્ર નું ઝાડ જોઈએ છે મને તો મને સાડા-આઠસો રૂપિયા કીધા તા અને એ પણ આથી તો હું આ આઠ મહિના ની વાત વાત કરશું, ત્યારે મને સાડા આઠસો ભાવ મેં કીધું ખબર નઈ હવે ભાઈ, હવે તો નોર્મલી આમ ગુલાબ ઝાડ બી લેવા જાવ તો દોઢસો રૂપિયા નું કે છે. સો-દોઢસો રૂપિયાનું નાનું ઝાડ લઈએે ને, હા હા, દોઢસો રૂપિયા નું એ લોકો માંગે છે આમ હા, એટલે પછી કદાચ એ હવે તો, બિલ્ડર તો શું બધું વિચાર કરે ને. રૂપિયા બચે
હા.. હા, એ તો બધું કરે, હા.. હા એટલે બસ આવે ને, પ્લસ શું છે મેન્ટેન્સ બી આગળ જતા ઓછું માંગે એવું જોઈએ. આ બધા ઝાડ ને પછી મેન્ટેનન્સ બી જોઈએ અમુક આંબા-બાંબા ના પછી શું છે એને પછી કાપવા પડે
હ હા હવે શું એ લોકો મોસ્ટ ઓફ શું થઈ ગયું છે એ લોકો અંડરગ્રાઉન્ડ પેલા શું જે ત્રણ માળાની બિલ્ડિંગ હતી તો એમાં જો બી ટાંકી હોય ને પાણી ને ટાંકી ઈ બધી રેતી હતી અગાસી ઉપર
હા
અને એક જ ફિલઅપ થતી હતી ને મતલબ આમ ગ્રાઉન્ડમાં તો તળિયિયામાં તો હતી જ નઈિ ટાંકી એક પણ હવે એ લોકો શું તળીયે ટાંકી હોય છે ને તળયે ટાંકી હોય છે. પછી એ ભરાય પછી એનાથી હા એજ ને હવે પેલા
તો બે ટાંકી ભરે પાણી જવતું હોય ત્યારે નીચેની ભરાઈ જાય એટલે ઉપર ચડાવી પછી પાછું નીચે ભરી નાખે એટલે પછી પાછું ઓલું ખલાસ થાય ત્યારે પાછું ચડાવે ત્યારે જ થાય છે પૂરું
પૂરો થાય છે ને નહીં તો
હમ આટલા બધા જાણાશે તો પછી ના થાય ને મોટા મોટા ટાવર માં હમ
હા તાંકી હોય તો અગર મોટા ઝાડ નાખે તો એના મૂળિયા તમાં આમાં હા્યા જાય ને ટાકી માલા છે હા અને પછી અ ટાંકી ન શું ટાંકી ફટી જાય ને પછી કારણ કે પાણી કારણ કે મૂળિયાનો તો સ્વભાવ છે પાણી ગોતવાનું તો પછી હા પછી ટાકી ટા કે નહી પછી ટાંકી માં ઘડી ઘડી ખર્ચો આવે એટલે આ લોકો પછી એવા ઝાડ જ નથી નાખતા મોટા મોટા ઝાડ નથી નાખતા હા જેના મૂળ આમ મોટા થાય ને એવા ઝાડ જ નથી નાખતા એ લોકો હમ કારણ કે હવે જગ્યા પર તો હવે મોટા ઝાડ નાખવા માટે કરીને એ લોકોને સ્પેસ પણ એટલી મૂકવી પડે હવે તો હું જોઉં છું હ લોકો સોસાયટી વાળા ખાલી એક જ ગાડી નીકળે ને એટલી જ ખાલી પાછળ મતલબ જગ્યા મૂકે છે એ લોકો કારણ કે ગવર્મેન્ટ ગવર્મેન્ટ નો નિયમ શું છે ખબર છે એમ્બ્યુલન્સ નીકળી જવી જોઈએ એટલે એમ્બ્યુલન્સ ફરી શ કેવી જોઈએ તો એમ્બ્યુલન્સ ફરવા જેટલી જગ્યા અમક ગાડી નીકળે એવી જગ્યા નથી મુકતા આ લોકો આમ બાઈક અને અમારે માં તો તો કે ભાઈ આપણે ચલો બાઈક પણ નીકળી શકી અને ગાડી નીકળી પણ હમણાં હું હવે સોસાયટી જે બનાવે છે ને એ લોકો એટ બધ એલી જગ્યા બને એટલી જગ્યા ખેંચી લેજે કારણ કે સોસાયટી ની બહાર પાર્કિંગ કેવી રીતના હવે લિમિટેડ લિમિટેડ નહી નહી લિમિટેડ પાર્કિંગ હોય છે મારે કથી ચાલીસ થી બેતાલીસ ચાલીસ થી બેતાલીસ એ લોકો નહી તો બીજાને ન મળે તો પછી તમે જેને પાસે જેને મળી હોય એ વેચતો હોય તો એના પાસેથી લઈ લેવાની કા તો કોઈ ભાડ તો એના પાસેથી લ
હા એ તો બોલે પણ હવે ફ્લેટ જ વધારે હ ચાલીસ વીસ્ ચાલીસ થી વધારે હા ફ્લેટ હોય ને હવે એક જ ઘરમાં આજ તો ઘણા ને એક એક બે બે ગાડીઓ છે.
હા પણ હવે અ આ સાઈડમાં પછી કેવી રીતે કે
હા
હા સ્પેસ નથી એટલે પછી ગાડીઓ નથી રાખતા ને માણસો પણ કારણ કે હમણાં પાર્કિંગ જ ઓખું જાય છે હ હમણાં માણસ ને વધારે ઓખું.
પાર્કિંગ જાય છે અચ્છા અચ્છા. હ
ત્રણ ગાડીયો પડી હોય. મારી મોટી બેન પાસે છે ગાડીઓ તો ખુલી છે. જગ્યાઓ તો ત્યાં ઊભી હોય છે. હવે પોતે ઘર બનાવે છે તો પણ પોતે પણ હા ત્યાં કઈ વાંધો ના આવે ને. હા હવે આપણેે ક્યાંક બીચે વળી બાજુ થોડી દૂર આપણને ઓ બે ગાડી હોય તો પછી બીજી ગાડી માટે આપણે બીજ કંઈ સેટિંગ કરવી પડે. અને બીજે ક્યા આપણે રોડ ઉપર સેટ સેટિંગ કરવા જઈએ તો માણસો ન કઈ ભરોસો નથી હોતો એ લોકો જોય છે કે આ ગાડી ઉપડે છે. કે નહી આ લોકો ટાયર સુધા
તે ડેમેજ થાય ખરાબ
હાલે જાય છે તમે છે ને ઊભી કરવા માટે એ લોકો ઈજી પડી જાય ને. ટાયર કાઢીને લઈ જાય લોકો એ પત્તા પર મુૂકા કરીને.
તો કાઈ આપણે યુઝ ના કરતા હોય ને મોટી ગાડી રોજ ક્યાં યુઝ તઈ તો ક્યારેક થાય કેમ ટુ વ્હીલર તો બી ડેટ ટુ ડે યુઝ માં યુઝ થઈ જાય ટુ વ્હીલર
હા આ તો આપડે બચી ગયા છીએ સાચે કહું છું. તો તને નઈ તો અહિયાં પણ છે ને દિલ્હી જેમ અ નિયમ આવી જાત કે અ ભાઈ તમે પુલ અપ કાર કરવાની અને કા તો પછી નીકળવાનું તો તમારી કારમાં પછી તમારી કાર ફૂલો હોવી જોઈએ.
સાચી વાત છે આમ તો જોઈએ જ.
હા એવું જ થવું જોઈએ તો જ છે ને રોડ ઉપર થોડીક ચાલવા જેવી જગ્યા
ટ્રાફિક ઓછી થશે હા ને એટલું બધું પોલ્યુશન થાય છે ખાલી ખાલી આ એટલે મોટી મોટી ગાડી માં એક એક જણ બેસીને જાય આખી ગાડી ખાલી હો પેટ્રોલ તો એક જણને બી એટલું જ લાગવાનું છે ને.
અને દસ ને પણ એટલા જ લાગવાના છે. હા એટલે પછી એ લોકોને મતલબ આ નિયમ આવી જશે કારણ કે હમણાં જેટલું પોલ્યુશન વધી રહ્યું છે ને હમણાં તો મેં સાંભળ્યું કે દિલ્હીને ક્રોસ કરી ગયા ત એટલું પોલ્યુશન વધી ગયું હતું. કન્ટિન્યુ અ અહીંયા કન્ટિન્યુ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ જ છે ને.
ચાલુ છે હા હમ
ટ્યુશન વધારે કારણ કે એના લીધે જે ડસ્ટ ઉડે ને એ ડસ્ટ ઉડે એટલે એ ડસ્ટ બેસતી નથી જલ્દી અને હવા જોઈએ ને હવા હવા હોય ને તો જ આ ડસ્ટ નીચે મતલબ અહિયા અહિયાથી ત્યાં આ પાસોન થઈ શકે અદરવાઈઝ આમ જ રહે છે ઈ દસ્ટ
ત્યાં ફરતી હોય હા
હા એટલે પછી પોલ્યુશન નું લેવલ બહુ હાઈ થઈ ગયું હતું.
હા.
અને પછી અ એટલે જ એ લોકોએ કીધું હતું કે હમણાં અગર આ પોલ્યુશન ન લેવલ નીચે નહી જાય ને તો પછી આવી રીતના તમે લોકોને કરવું પડશે, આ નિયમ લાગવુ પડશે, ગાડી અગર તમે તમને કાર લઈ જવી છે બરે.
ટ્રાસપર્ટ વાપરવું બધા થી બેસ્ટ છે પણ હવે બધાને હવે શું છે એ નથી ગમતું ને.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગરદી કેટલી હોય છે બાપા.
હા એ તો હોય છે.
કેટલી ગારડી હવે પગ મૂકવાની જગ્યા ને આજે જ જોતી હતી ન્યૂઝમાં. કે પાણી ભરાયા હતા, એટલે પછી ત્યાં રિક્ષા વાળા ને પછી કોઈ ગાડી વાળા તો જાય જ નહી ને. ટેક્સી વાળા કે, કારણ કે એ લોકો ન એન્જિન ખરાબ થાય તો પછી એ લોકો